મિતિત્ર કેમ છો
મજજામ માસ્ તમે
હું પણ મજામાં તમે શું કરી રહ્યા છો અત્યારે ફ્રી છો કે કંઈ કામમાં છો
હા અત્યારે જ ફ્રીજ છો આરામ ફ
હા શું તમને પ્રવાસ જવાનું ને નવા નવા સ્થળો જવાનું ગમે છે
હા મને પ્રવાસજાર ન અને નવા નવા સ્થળો જવાનું ગમે છે.
ચાલો આજે આપડે મને પણ બહુ ગમે છે. તો આજે આપણે આ ગુજરાત ના પ્રવાસ ના સ્થળો અને આપણે પ્રવાસ માં જવાની મજા વિશે જ રાક વાતો કરીએ.
હા ચાલો.
હમ પ્રવાસ વિશે તમને કહું તો પ્રવાસમાં જવાનો આનંદ એ કઈક અલગ જ હોય છે. પ્રવાસ માં જઈને આવીએ આપણે ત્યારે આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. આપણા બધા માનસિક તણાવ દૂર થઈ જાય છે. પ્રવાસ એટલે માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જેવું નહીં પરંતુ નવી જગ્યાઓ જેવી કે નવી સંસ્કૃતિને સમજવી નવા લોકો સાથે મળવું અને નવા અનુભવો મેળવવા પ્રવાસ આપણને આનંદ આપે છે. જ્ઞાન વધારે છે અને જીવનને વધુ સમૃદ્ધ બનાવે છે. ગુજરાત ભારતનું એક એવું રાજ્ય છે, જે પોતાની સંસ્કૃતિ ઇતિહાસ, પ્રાકૃતિક સૌંદર્ય ધાર્મિક સ્થળો અને સ્વાદિષ્ટ ભોજન માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. એમ પ્રવાસ ની વાત કરીએ તો પ્રવાસ આપણને ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. પ્રવાસથી આપણે પુસ્તકોમાં વાંચેલી વાતોને પોતાની આંખે જોઈ શકીએ છીએ. આપણું માનસિક તણાવ ઓછો થાય છે. નવા મિત્રો અને નવા અનુભવ મળે છે. ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણકારી મળે છે. પ્રકૃતિની નજીક રહેવાનો આનંદ મળે છે. આત્મવિશ્વાસ વધે છે, જીવનમાં નવી પ્રેરણા મળે છે. અમ ગુજરાત ના ઇતિહાસ ખુબ જ સમૃદ્ધ છે. અહીં અનેક રાજાઓ એ શાસન કર્યું છે. વેપાર, દરિયાઈ માર્ગો અને સંસ્કૃતિના વિકાસમાં ગુજરાતનું મહત્વનું સ્થાન રહ્યું છે. આ રાજ્ય દેશને મહાન નેતાઓ, સંતો, ઉદ્યોગ પતિઓ અને સમાજ સેવકો આપ્યા છે. ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળો વિશે વાત કરીએ તો એક આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં આવેલી છે. આ પ માં ભારતના મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. અહિ મ્યુઝિયમ, વેલી ઓફ ફ્લાવર્સ બોટિંગ અને અનેક આકર્ષણો છે. હુ મને જવાની ઈચ્છા તો ખુબ જ છે. પણ હજુ સુધી હું ગયો નથી. તમે ગયા છો?
હા અંકુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્કૂલ તરફથી જયારે અમારા જવામાં આવ્યો હતો, ત્યારે અમે ગયા હતા.
કેવો અનુભવ રહ્યો હતો તમારો?
અનુભવ અનુભવ તો ખુબ આનંદ પ્રિય હતો.
કઈ કે નવું જાણવા મળ્યું હતું?
હા આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવી રીતે બનાવવામાં આવે તેના પાછળ કેવી રીતે ખર્ચો કર્યો, એ જાણવાની ખૂબ મજા આયવી.
હમ્મ. બીજું છે આપડે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર વિશ્વમાં એક માત્ર એવું સ્થળ છે, જ્યાં એશિયાની કુદરતી રીતે જોવા મળે છે. અહીં અનેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ખૂબ જ સુંદર સ્થળ છે. એમ બીજું આપણે વાત કરીએ તો સોમનાથ મંદિર પણ એક અદભુત સ્થળ છે. સોમનાથ ભગવાન શિવરામ બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ મંદિર અરબી સમુદ્ર ના કિનારે આવેલું છે અને લ. ો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે તો તમે ગયા છો સોમનાથ મંદિર.
ના હ હજીુ સુધી સોમનાથ મંદિર નથી ગવા. તમે ગયા છો.
હા હું એકવાર જયારે નાનલો હતો ત્યારે અમારા સ્કૂલમાંથી પ્રિન્સિપલ લઈ ગયા હતા. ત્યારે હું ગયો હતો. ત્યાંનો દરિયો અને તે મંદિર એ જોવાનું ખુબ જ આનંદ મળ્યો હતો અમને. બીજું વાત કરીએ તો દ્વારકા. દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ એ નગરી તરીકે જાણીતી છે. દ્વારકાધીશ મંદિર ભારતના ચાર ધામોમાંનું એક છે. અહીં ગોમતી ઘાટ અને બેટ દ્વારકા પણ જોવા જેવા સ્થળો છે. તમે કોઈ બીજા સ્થળોનું વિઝિટ કરી છે.
વિચાર સ્થળો હા મેં ગીન નેશનલ પાર્કમાં ગયો છું.
તના તમને કેવો અનુભવ મળ્યો હતો.
ત ગીર એસ શીણો એક પત્ર નિવાસતા છે. અહીંનું વન્ય જવન અને જંગલ કુદરત પ્રેમીનો. ખૂબ આ આકર્ષક છે. અહી એશિયાઈસીી જોવા મળે છે તે ખૂબ. વિશાળતાાય અને. હિંસક દેખાાય છે પરંતુ. ખુબ આનંદદાયક વાતાવરણ ત્યા સર્જાય છે. તમને. પ્રસ જવાનું ખૂબ ગમે છે.
હા મને પ્રવાસ જવાનું ખુબ ગમે છે. અ તમે સાપુતારા જોયું છે.
ના અમે આજે સુધી સાપું તાર નથીસીી જ.
સાપુતારા ગુજરાત ન એક માત્ર હિલ સ્ટેશન છે. અહીં સુંદર પહાડો ધોધ સરોવર. બોટિંગ અને રોપવે ના આનંદ માણી શકાય છે. ઉનાળામાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. હું પણ એક વાર ગયો હતો સાપુતારા. મસ્ત મજા ન ડુંગર ને. જોવામાં લાયક ખૂબ જ સારી સારી જગ્યાઓ પણ હતી ત્યાં. બીજી વાત કરીએે તો પાવાગઢ અને ચાંપાનેર. પાવાગઢ પર મહાકાળી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જાપાન એને વિશ્વ ધરોહર સ્થળ નો દરજ્જો મળ્યો છે. અહીં ઐતિહાસિક કિલ્લાઓ મસ્જિદો અને પ્રાચીન ઈમારતો જોવા મળે છે. બીજું છે આપડું મોઢેરા નું સૂર્ય મંદિર આ મંદિર. તેની અદભુત સ્થાપત્ય કરવાળ માટે પ્રસિદ્ધ છે. અહીંનું કોતરકામ અને સૂર્યકુંડ પ્રવાસીઓને ખુબ જ આકર્ષિત કરે છે. બીજું છે અંબાજી અંબાજી ગુજરાત નું પ્રસિદ્ધ શક્તિપીઠ છે. ભાદરવી પૂનમમે લાખો ભક્ત. તળો અહી પગપાળા યાત્રા કહે છે. તો તમે અંબાજી ગયા છો.
ના હું ના ઠ ગયો. પણ પ્રવાસનથી સ્થાનિક લોકોને પણ રોજગાર મળે છે. હસ્તકલા અને લોકકળાને પ્રોત્સાહન મળે છે રાજ્યની આર્થિક વૃદ્ધિ થાય છે.
હ.
પ્રવાસ એટલે એક તરીકે આપણે કહી શકીએ કે. રાજ્યોની વિકાસ પણ છે. તે બ્રસનથીથી. જારે પ્રવાસ કરનાર જાય છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને. રોજગાર પણ મળી રહે છે.
હા તમે સાચી વાત કરી અમારી. બાજુ પણ અમુક જોવાલાયક સ્થળો છે એની આસપાસમાં ઘણી બધી દુકાનો લાગેલી હોય છે. એ લોકોને પણ પોતાનો રોજગાર મળી રહે છે. એ લોકો પોતાનો કરી લે છે. પ્રવાસ વિશે તમે કઈ કહેવા માંગો છો બીજું.
હા. પ્રવાસ. એટલે માતા ઘરથી દૂર જવું નહીં પરંતુ નવી જગ્યા જવી નવી સંસ્કૃતિ સમજવી. આ લોકો સાથે સંવાદ સાધવો કુદરતની નજીકથી અનુભવવું. જ્યારે માણસ પ્રવાસ કરે છે ત્યારે તેમનું મન ખુલ્લું બને છે. જુદી જુદી જીવનશીખ જોઈને આપણે સહનશીલતા સમજદારી અને માનવ. શીખવી છે પ્રવાસના મુખ્ય લાભો. માનસિક તણાવ દૂર થાય છે આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ઇતિહાસ અને પરંપરાનું જ્ઞાન મળે છે કુદરત અને. કુદરત પ્રત્યે પ્રેમ વધે છે.
ભારત જેવા વિશાળ દેશ માટે પ્રવાસે એક ગૌરવની વાત છે અને ભારત. ના પશ્ચિમ ભાગમાં હ ગુજરાત તો પરા. પ્રવાસ માટે મોટો ખજાનો છે.
ગુજરાત માત્ર વેપાર અને ઉદ્યોગ માટે ઓળખાતું નથી પરંતુ. સંસ્કૃતિ. ઇતિહાસ ધર્મ કળા અને પ્રવાસન સ્થળ માટે પણ વિશ્વસ પ્રગ છે.
પ્રવાસ વિશે વાત કરીએ તો દવાન જતી વખતે આપણે અમુક બાબત. ધ્યાન પણ રાખવું જરૂરી હોય છે. જેમ કો કચરો ગમે તે જગ્યા પર નહી ફેંકવો જોઈએ કારણ કે આપણા પ્રવાસન. બગાડી લખે છે ઐતિહાસિક માર્ગોને નુકસાન ન પહોંચાડવું જોઈએ. આપણી જે ઐતિહાસિક સ્થળો છે. એ ખૂબ જ પ્રાચીન પ્રાચીન હોય છે એને જરાખમતું. આપણે ટચ પણ કરીએ તો એ બગડી શકવાની શક્યતા હોય છે. સ્થાનિક લોકો નો આદર કરવો જોઈએ. પાણી અને પ્રકૃતિ નું સંરક્ષણ કરવું જોઈએ. સ્થાનિક નિયમોનું પાલન કરવું જોઈએ. પ્રવાસ. એ આપણને મનથી પ્રફુલ્લિત. કરી નાખતું હોય છે. આપણા મનમાં રહેલા બધા ટેન્શન દૂર કરી નાખે છે એમ. ફરવું ફરવા જેવું એ દરેકના નસીબમાં નહી હોતું પણ જે. ના નસીબમાં હોય છે એ લોકો ફરીને પોતાનું મન હળવું કરી લેતા હોય છે તો તમે પણ ફરવા જાાવ છો ને
હા તું પણ ફર જઈએ છીએ અ જય્યારે ફ્રી ટાઈમ રે વેકેસન ત્યારે અમે ફ્રેન્ડ જોડે ફરવા જતા હોઈએ છીએ
તમને કઈ ઋતુમાં ફરવાનું વધારે ગમતું હોય
મને તો ચોમાસાની ઋતુમાં ફરવાનું બહુ ગમે છે
શું તમે ચોમાસામાં ફરવા જાવ છો
હમ અમે ચોમાસામાં જ્યારે વરસાદ ખૂબ ચાલુ હોય છે ત્યારે ફરવા નીકળે છે
તો આપડે પ્રવાસ વિશે ખુબ સારી સારી વાતો કરીહી ને અંતમાં હું કહ્યું કે ગુજરાત માત્ર એક રાજ્ય નથી પરંતુ ઇતિહાસ સંસ્કૃતિ અને પ્રકૃતિ નો એક અનોખો સંગમ છે દરેક ગુજરાતી પોતાના રાજ્યના સુંદર સ્થળોની મુલાકાત લેવી જ જોઈએ અને તેની સંસ્કૃતિ પર ગર્વ અનુભવવો જોઈએ તમારો વાત કરવા માટે અમૂલ્ય સમય આપવા બદલ આભાર
તો મ પણ ખૂબ ખૂબા ચાલો પછી મળી ચુ પાછા
હમ હમ